હલો.
હેલો.
નમસ્કાર કેવો છો?
તમે કેમ છો?
મજામાં એમ તમારાથી કે મિત્ર તમારા ને મને પરંપરાને ઉપર વિષમાં વાત કરવાનું છે વિચાર વિમર્શ તો તમારાથી હું એવું પૂછવાનું છે કે પરંપરા એટલે શું?
હમ. પરંપરા પેઢી દર પેઢી ચાલતી આવતી રીતિ રિવાજો માન્યતાઓ અને સંસ કારો ને પરંપરા કહે છે. પરંપરા આપણાને આપણા પૂર્વજો સાથે જોડે છે અને સમાજમાં એકતા જળાવે છે.
જે પરંપરા છે. એ આપણેે રીતિ રિવાજ અને માન્યતાઓ સંસ્કારો પરંપરા છે જે એક સમાજને જણાવે જ છે તમારો આગળનો ક્વેશ્ચન આ છે મિત્ર કે પરંપરાનું મહત્વ શું છે.
પરંપરા આપણા જીવનનો મહત્વ ભાગ છે. તે આપણાને સારા સંસ્કાર શિસ્ત, પ્રેમ અને આદર શીખાવે છે. પરંપરાથી આપણી સંસ્કૃતિ અને ઓ ઓળખ જળવાઈ રહે છે.
હા મિત્ર આજે પરંપરાનું મહત્વ આ છે કે તમારો સારા સંસ્કાર, શિષ્ટ, પ્રેમ અને આદર શીખવે છે, અને પરંપરા આ જીવનની સંસ્કૃતિ અને ઓળખ છે. ચાલ ભાઈ થેન્ક હવે આગળની ક્વેશ્ચન આછે મિત્ર, આ ભારતીય પરંપરાની વિશેષતા શું છે?
ભારતીય પરંપરા વિવિધતા, એક તા અને ભાઈચારા ની ભાવના પર આધારિત છે. અહીં દરેક ધર્મ અને સંસ્કૃતિનું સંપ સન્માન કરવામાં આવે છે, તેથી ભારત ને વિવિધતા માં એકતા નો દેશ કવાય, કહેવામાં આવે છે.
હા મિત્ર જે પરંપરા છે, ભારતીની એવી રીતે વિશેષતા છે કે વિવિધતા, એકતા અને ભાઈચારા નો ભાવના પર આધારિત છે. મારા આગળની ક્વ્ચન આ છે મિત્ર કે વાડીલો નો આદર કેમ કરવો જોઈએ?
વાડીલોનું આધર એમ કરવું જોઈએ, કેમ કે જીવનનો ઘણો અનુભવ ધરાવે છે તેનો આપણાને સાચો માર્ગ બતાવે છે, અને સારા સં આપે છે, તેથી તમને અને મ આપણે વાડીઓને આદર કરવો, એ આપણી સારી પરંપરા છે.
હા દ આજે વાડીઓ નો આદાર એમ કરવો જોઈએ કે તેને તે ગડો અનુભવે ધરાવે, અને તેઓ સાચો માર્ગ બતાવે છે. અને સંસ્કાર આપે છે, એટલા માટે આદર કરવો આપડી સુવધા સારી પરંપરા છે આગળની આ ક્વેશચન છે મિત્રો, જે નમસ્તે નું મહત્વ શું છે?
અ નમસ્તે ભારતીય સંસ્કૃતિનું અભિ વાદન છે. તે આદર, નમ્રતા અને સમાન દર્શાવે છે. વાડીલોને નમસ્તે કરવાથી તેમના આ આશીર્વાદ મળે છે, એટલે આપણા નમસ્તે એટલે એક સારા સંસ્કાર દર્શાવે છે
હરે મિત્ર જે નમસ્તે છે એ નમસ્તે નું મહત્વ આ છે. તે સંસ્કૃતિ નુ અભિવાદન અને આદર વિનમ્રતા અને સમાન દર્શાવે છે. આજછે નમસ્તે નુ મહત્વ છે, તો આગળ નુ ક્વેશન આ છે મિત્રા કે સંયુક્ત પરિવાર નું મહત્વ શું છે?
સંયુક્ત પરિવારમાં બધા સાંભીયો પ્રેમ અને સહકાર થી રહે છે. બાળકોને સારા સંસ્કાર મળે છે અને મુ કિલના સમયને બધા એકબીજાની મદદ કરે છે.
હાજ મિત્ર સંસ્કૃત પરિવારની મહત્વ આ છે, સંયુક્ત પરિવાર ની મહત્વ આ છે કે પરિવાર માં બધા જ સભ્યો પ્રેમ અને સહકારથી રહે છે, તમારા આગળની ક્વેશન આ છે મિત જા કે મહેમાન નું સ્વાગત કેવી રીતે કરવું જોઈએ?
મહેમાન ભારતીય પરંપરા પ્રમાણે મહેમાનને ભગવાન સમાન માનવ માનવવામાં આવે છે તેમનું પ્રેમ આદર અને સન્માનથી સ્વાગત કરવું જોઈએ.
મહેમાન ન એવી રીતે સ્વાગત કરવું જોઈએ જે મહેમાન નો ભગવાન સમાન માનતા આવે છે પ્રેમ આદર અને સંમાન સ્વાગત આ મિત્ર તહેવારો પરંપરા કેવી રીતે જાળ જાળવે છે
તહેવારો દરમિયાન પૂજા વ્રત ધાર્મિક વિવિધો અને પર પરાગત રીતિ રિવાજો નું પાલન કરવામાં આવે છે. તેનાથી પરંપરાઓ જીવિત રહે છે અને આપણાને ખબર થાય કે આપણે સંસ્કૃતિ અને અ પરંપરામાં શું હોય?
તમારા આગળની ક્વેશ્ચન છે કે પરંપરાગત વસ્તુ
પરંપરાગત વસ્ વસ્ત્રો એટલે આપણા જો કાપડા હો એ આપણી સંસ્કૃતિને ઓળખ ર ઓળખ છે એટલે ક ખાસ પ્રસંગો અને તહેવારોમાં તેને પહેરવાથી પરંપરા નું જતન થાય છે.
તમારો સાચો જવાબ એવો જ છે કે પરંપરાનું વસ્ત્ર આપણી સંસ્કૃતિ ઓળખે છે બહુ હાચું છે તમારે આગળની ક્વેશ્ચન આ છે મિત્રો કે પરંપરાગત ભોજન નું મહત્વ શું છે?
પરંપરાગત ભોજન આપણા દેશની સંસ્કૃતિ દર્શાવે છે. તે સ્વાદિષ્ટ પૌષ્ટિક અને આરોગ્ય માટે પણ લાભદાયક હોય છે.
હાજી મિત્રો તો તમારા આગળ ક્વેશ્ચન આ છે કે લગ્ન લગ્નમાં પરંપરા મહત્વ શું છે?
ભારતીય લગ્નમાં વિવિધ ધાર્મિક જી વિધિઓ અને રીતિ રિવાજો નું પાલન કરવામાં આવે છે. આ પરંપરાઓ સંબંધો વધુ મજબૂત બનાવે છે. અને એકબીજાને સાથે પ્રેમ ઉજડવામાં આવે છે.
તમારા આગળ નો ક્વેશ્ચન એ છે કે બાળકોનું પરંપરા શા માટે શીખવવી જોઈએ?
બાળકોને પરંપરા શીખવાથી વ્યક્તિઓ પોતાની સંસ્કૃતિ મૂલ્યો અને જવાબદારીઓ સમજે છે. તેનાથી સારા નાગરિક બનવામાં મદદ મળે છે.
હ જો મ તમારા આગળની ક્વેશ્ચન છે કે લોકનૃત્ય શું છે?
લોકમિત્ર એટલે કે ગરબા દાંડિયા ભંગડા અને ઘુમર જેવા લોક પરંપરા નો મહત્વ ભાગ છે તે આપણા કુર્તી વરતાની જગત રાખે છે એટલે કે જીવિત રાખે છે.
લોકગીતનું
લોક ગીતો દ્વારા આપણા ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરાની માહ મળે માહિતી મળે છે. તે લોકો માં આનંદ અને એકતા વર ધારવાનું કામ કરે છે.
તમારો આગળની ક્વેશચન આ છે કે પરંપરા અને સંસ્કૃતિ સંપન શું છે
પરમ્પરા એ સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાવ છે. પરંપરાના પાલન થી આપણી સંસ્કૃતિ અને વારસો સુરક્ષિત રહે છે.
મિત્ર તમારો આગળનો ક્વેસચન આ છે મિત્ર પરંપરા સમાજને શું શીખવે છે?
પરંપરાઓ આપણાને પ્રેમ સહકાર સત્ય આદર અને એકતા જેવા સારા ગુણો શીખવે છે તે સમાજને મજબૂત બનાવે છે.
સાચી જવાબ હતું તમારે આગળ ક્વેસચન આ છે મિત્રો કે સારી પરંપરાઓ કેવી રીતે જાળવવી
વાડીલોને આદર કરીને સારા રિવાજોનું પાલન કરીને એટલે બાળકોને સંસ્કાર આપીને અને તહેવારો યોગ્ય રીતે તે ઉજવાનની સારી પરંપરાઓ જણાવી શકાય.
આગળનો સવાલ આ છે તમારા પરંપરામાં સમય સાથે ફેરફાર કેમ થાય છે.
વાડીલો ને એટલે એને પરંપરા સમય અને સમાજના વિકાસ સાથે કેટલીક પરંપરાઓમાં ફેર ફેરા ફેરફાર થાય છે પરંતુ સારા સંસ્કાર અને મૂલ્યો હંમેશા જળવી રાખવી જોઈએ.
બહ બહ ધન્યવાદ મિત્ર તરા મારા માટે જોડવાયું એટલા તમારા દિવસ બો સાચું જાય બો બો ધન્યવાદ
શુક્રિયા.